હલો
હલો
હા હું કરે?
કાંઈ નય આ બેહી રહેલી.
એને એ એક કામ હતું.
કામ એટલે જ આજે ફોન કરી રહ્યો મને ખબર જ જોતી શું કામ હતું.
એને કામ જ હો તો ના કઈ નહી મારે કે એના પાસાની થોડીક જગ્યા છે તેમાં મે ચલાવીને લાયકી છે મસ્ત ગાર્ડન બનાવાની છે તમારે તારખ બધા બઉ બે જેટલા બધા ફૂલ છે મને ફૂલ આપજે એમ કરીને
હા હા લઈ જાયજે નને તો બહ ભરોસા માટે હતા તો મની પ્લાન્ટસ છે ઓક્સીજન પ્લાન્ટ છેે જેટ પ્લાન્ટસ છે. ને તગરી ને ગુલાબ ને તગર હ સ ને મે નાલું હ તળ જેવું બનાલ સ ત કમળ હ. રોલા છે બહ મસ્ત બનાવેલ છે તું આવીને તું જ જોઈને રઈ જજે. હો હો જઈ તોશે.
પાછની બસ તો હડકુ કર નાયખું છે મસ્ત ગાર્ડન બનાવ્યું છે પછી એક સિંગલ હિંચકોય મુ મ છે ગોળ રાઉન્ડમાં મૂયકો છે પછ પછી ડુકર બવ આવે તો પછી બગાડ નાખે. કેમ કે એને ટારખુટા પાછા થી કર નાયખામેં ગાર્ડન બનાવ્યું છે એટલે જલ્દી એને ફોન બધા બ ઘણા ઘણા ફૂલ છે તો એ આપે મને એમ કરીને એટલે તને ફોન કર્યો. કે દસર વા આવું.
અ તે જે દિવસ છે તે દીવસે પણ એ આવે પેલા ક મુકી તે હિસાબે મેં પેક કરી કેની પછી આવતા બઉ બધા તો પેક કરતાય અડધો દિવસ જને તાર હોવા લાગે ને માર હોવા લાગે એટલે તું પલા કઈ મજેહીઈ એટલે બધું હેક કરી મ પેલા એક દિવ સ્પેશિયલ જોવા આવજે.
હ. હા એક દસ ને સ્પેશિયલ જોવા ને તમે બધું તને ક જવા કે આ બધા જોઈતા છે એટલે ત બધું ટેબલ રેડી કરખ પપા પાછસે બીજે દેસને ખાલીને લઈને જવાનું જ રહી.
હા હા એ તો એજ કરીજ તું બીજું હ
બધા ફ્રૂટો કરવાની છે ફ્રૂટો રોપવાની છે તો તેના હાટ તેને નડ નર્સરી માં હ જવા પણ અડધા તારીખે અ મળી રહે અડધા નર્સરી માંથી લઈ આવવા પછી.
સારું માર હો બધા લામણાં તો બધા દેશી જમતા તો કેરી ને ચી હક ને જમરુખ ને વાંજરા અને ધામણા કમદાન એવું બધું બધું છે પણ બીજા બધાની એટલે આપડ બે હા જ જાઉં
હા તે હા હા તે ને આપડે બે હાથે જ જા બધું લઈ આવ હું. અડધું હા તેને મસ્ત ગાર્ડન બને છે મસ્ત. કરો નેાકભાજી રોપવાની છે ફ્રૂટ વાળું હો પછી ફૂલ વાળું એટલે મત લાગે. હ બધું
સારું સારું મે હા લખી વિચાર્યું જ છે કે ટામેટાને વગણા અને ભીંડા ને યોગ્ય રજ્રો કોમ કોને પંઠી એવું કું એક ના લહી બાળ જેવો કરી કહું મે હું કયરું સે તો તુ હો લેવા જવાની એમ કેતા હાથે હાથે આપડે જા તો બધું લઇ જાં હું આ બધું.
હા તેને એટલે જે મોટી નર્સરી હોય તેમાં એટલે બધ એક જગ્યા બધું મ પછી અલગ અલગ જગ્યા જને પછી ફાંફા જોવા મળે. બધું એક જગ્યાએ મળ લી જવા જોઈએ આપણને એટલે હ લાવવાનું બી આપણને સારું પડે પછી. તેમને કિંમત ઓછી થોડી ઘણી કરી આપે બધું એક જ જગ્યા થી બધું સામાન લાવવું ઘણું લાવવું તો
હા હા એ તો સારું જ પડે સસ્તું પડે જથ્થામાં લ હ તો બધું
અ તેજ કે નહી એટલે બધો અહિયાયા લાવી છે હમણાં લોનચાર બરાથી લાવતાશે બ લની ડલી લાવતા લની સેટ કરીને દેતી પછ મૂકી પૈસા એઈટી પી ખબર કે પત્ર આપડે નળિયા મૂકીએ ઉપર સેર પાડીએ ત્યારેળ નળિયા મૂકે ને તે નળિયા સાઈડ સાઈડ ગોઠવેલા છે એ તું આવજે મારી ઘેરે આવજે બધું સેટ કરી આપજે જો ત કઈ ખોડવાનું જોવું લાગે તો બધું સેટ કરી આપી જજે મને
હા હા પાકું એ મ મને ગાડ પેલું બગીચાને હું બનાવાનું તો બહુ ગમે એટલે બધું આપડે હું તો બધું જો મેં જો તું પ્લાન્ટ લઈ જઈ ને પછી મેં બીજા દિવસે આવા જોવા હ
હ તેને બધું બધું રોપી આપી જજે તું સેટને બધું કરી આપીને જજે તો મને
હા હા તું બધું હરમી કમ્પોસ્ટ ને એવ બધું લાવી મૂકજે
હા તેને બહધું મેં લાવી બધું રેડી જ છે તું આપડે બધું એક દિવસ બધું લેવા જઈએ હા જે લિસ્ટ બનાવી આપડે બધું હું લેવાનું છે હું નહ લેવાનું છે ગાર્ડન માં કોઈ વસ્તુ રૂપ જેવી લાયક છે સો પીસ ના બી આવે ને છોડવા
હા હા આવે જ ને ઇન્ડોર ને આઉટડોર બે વષ જાવે
ત ને ઈન્ડોર આઉટડોર ના બંને લાવી મૂકવાની છે ઘેરમાં તોડું ઘ ખું કરી દે છે એટલે મસ્ત રહે એકદમ શાંતિ જેવી રહે ઘરેમાં હો
હા એકલા લક્કી બાંબુ ત્રી ને લી આવ જાય તે ઘેરમાં જીવી જાય એટલે ચાલે ને દેખાય હો બો સારો
હા તે ને તે જ મેં તો એવું વિચાર્યું કે હું બધું લાવીક ઘરમાં જે એકદમ મસ્ત રહેતો હોય વેલી વા વેલી વાળ ફૂલ બ મસ્ત રહે ને અલગ અલગ કલર ના ભી આવે ને વેલી વાળ ફૂલ
હા હરે તો અપરાજીતા બહ મોટી થઈ ગયેલી છે મેં તાર હારું બી મૂકી રાખા એ ચોમાસામાં હારું ગયા હ એટલે ચોમાસામાં લઈ જજે તું
હમ હમ હારું ચોમાસામાંથી મે લઈ જવા
હા બધા જ રંગની છે વેલી બહ બધી
તેને મને અલગ અલગ યલો કલર ની લાવેલી હતી પણ તે તો મરી જવી ગઈ એટલે બીજ એકદમ કલર કલર વાલી કલરિંગ વાળલી બધી વેલી તે હોલી હું તારી ર્તી તોહેજ
હા હા
તે જે તરગ રેની હોય તે પછી આપડે નર્સરી માંથી જઈને લ હું
હા હું તો તેવું કર
હા તેવું જ ને પછી તો અહિયાં તો પછી ફ્રૂટ ના ઝાડો એટલે બધા અલગ અલગ જે દેશ ભારત દેશમાં થાય ને ફ્રૂટો કેવી છે પછી નારંગી પછી પછી નારીયેલી હો રૂપવાનો વિચાર છે મારો તારગીલી ચાલેને એવું બધુંવું કરી મૂકે તો
સારું સારું મ તા તો એ બધું નઈ મ ખાલી નારિયેલી છે ને તું તો કેળા હવ એલેથીું તો લઈ જને તો લઈ જજે
હ તો મને કે જતા ખેરી તું હને એખાદ સમ હમ હ કઈ
અમારે જાતા પેલા બજાર માં મળે તેવા કેળા નની છે પેલા દેશી કેળા એક જ ખાઈને ધરાઈ જ એકદમ જાડી જ જાડી ચામડી વાગર આવે તે છે એમાં તમા બું દેશી જ
હા મને હ તો એવા જ જોઈતા છે
હા રૂટ
કેળા છે કે નહી લઈ જે કેળા
ઇલાયચી કે કેળા ની આડાખી સોડવુ લાવીને રોપી મૂકેલા છે, હજુ તો નાલું જ છે. મોટુ થાય તેની રાહ જોતી છે. મોટું થઈ ને બાજુમાં આ નીકળે ને બીજું તો તય હ લે મોકલાવા તેહો
હા રુતી લે મોકલાવ જે તે મારા હારું મને હો જોઈતા છે, ઈલાયચી, કેળા પછી સ
તેને જીરીક તેના કે પેલું છોડવા જીક બો મોઘા આવે ને એટલે એક જ લાવેલી એટલે હજુ ઉધયરું ની મલે એટલે મોટું થાય ત્યારે આપા તને
હ હારું હારું કરી મુકજે મૂકી રાખીજે મને ફોન કરજે પણ હ ને
હ હ હારું તે તો મે તને કેજ દેવાને બધું
હમ તેને કે દે જે ને પછી સપરજન થાહે ને સફરજન લાવલા હતા
સફરજન તો પેલા હાય બી ટે ડ થાય પેલા મોટા માના આબાજુ તો ઓસા
એને સફરજન પર એ પેલા મોટા જમરૂખ મતલબ આમ એકદમ મોટા મોટા હોય ડેસી વાલા ને ડેસી વાલા તો છે, પણ મોટા એકદમ થાય તે જમરૂખ
હા હા તે મોટા તો થઈ જાય પણ બો મીઠા ની લાગે એટલે એમ તો છે અમે રોપી મૂકેલી છે, પણ તો તે મને ભાવે જ ની એટલે એક જ છે બીજું દેશી જમરૂખી જ વધારે છે, અમારતા
હા બરાબર બરાબર તેને પછી પેલી પેલા સંતરા થાય તે ની છે પછી મોસમબીનુ ઝાડ ચેરી, લીચી, લાવીને મૂકી રાખવાની છે, ચોમાસામાં ખાવાની મજા આવે મોઘો હો બી જાય હમણાં તો
હ તેના કરતા ચમાહામા મે આ દાખી મકાઈ રોપાની સે તો ચમાહામા મકાઈ ખાવાની મજા આવે તો તો ચોમાહામાં આવી જ રેજે મકાઈ ખાવા હારુ
હારું આવી રેવા ફોન કરજે ની લાગે એટલે મે આવી રેવા બીજા દિવસે
હારુ,
હમ.
કાકી લોકોને હો લે આવજે હાથે જ
હું કેય
કાકીને હો લે આવજે હાથે જ
તેને કકીને ભી હાથે જ લે આવા
હા.
એને તું કરવાની કેની ગાર્ડન થોડું ઘણુ પાછળ જગા છે ને કરી લાખની તોન ચાર લા વીને રોપી દે
અગાડી જેટલું મોટું કરલું છે, ને એટલું તો થઈ ની રે બધું પાણી ગો તોડવાનું ને બધું ખાતરનું પૂરવાનું ને પછી પાહુ હીચવાનું ને અને પાછું અ કઈ મરી નેવુ જાય તો તા પાહુ નેવુ રો પ્પાનું તાહે બોવ ઘણી એકલીથી થઈ ની રે એટલે પછી પસાડી વાળું રેવા દેમ અજી અજુ શાકભાજી નેવુ હો કરવાની કેની મે પસી ભાત નેવુ રોપનુ ચાલીયા જ કરે એટલે બસ રવાડેવાની પસાડી વાડુ ખાલી જ રાખવાની કંઈ
તેને કઈ પ્રસંગ હોઈ ત્યારે કામ આવ હે એમ કરીને હમ
હા ને પાહુ તો કઈ સાધન ને એવું મૂકવાનું રેય ત હારું પડે એમ કરને પછી પહાડી રેવાડેવાની
હા બરાબર બરાબર ચાલે એવું કરીને પણ મેં તો ગાર્ડન કરવા મારી સાથે આવજે બધું લેવા લાગ જ કયુ વસ્તુ લેવા જેવું છે, પણ અમુક એવી વસ્તુ રેયને જેને પણ આમ છોડ એવો અમુક આવી જાયને તેને પાણી વધારે લાગે તેમા દહ જાય ને અમુકો કાથ એવુ થાયને
હા તો મરી જાય કેમ વધારે પાણી નાખે તો મરી જાય માપ મા નાખવા પડે
તોને એટલા મને તું કે છે તને બધી છોડ છોડ ની નોલેજ બહુ છે એટલે કયા છોડ લેવા ના ક્યાં છોડ ની લેવાના બધું કે દે છે બઘી ડિટેલ હ ને હાજે પછી હા હાજે ફોન કરા તને મેં એટલે મને તું કે છે કે હા આ લેવાનું છે આની લેતી આ વસ્તુ સારું નહી આવે એમ ક દેજે એટલે હાંજે પછી લીસ્ટ બનાવી કળા તા જાયને ખાલી કેવાનું કે મને આ છોડ જોઈતાશે પછ વધારેતા છે પછી ગૂંચવાડો નહી પડે આપણને
હારું હારું નેપા હ ચમા હમા તો પાણી હઈ ન ન ર ખાલી ઉનાડામા બજાર હઈ ન થોડું શિયાળામાં બે ટાઈમ હીચવાનું એટલે કઈ કઈ નહી આવી જાય ચોમાસામાં તો તો વધારે પાણી છે તો મરી જાયને ઉનાળા માં તો મરી જ જાય એટલે માપ ની બધી
હા તેજ કે ન તેવું જ હો એના અરે જોવા જ પડે કે નહી સારું ચાલતો ચાલ તનું કામ કતા મે માર પતાઉં આ બાજુ
સારું સારું ચાલ